હલો.
કેમ છો?
મજામાં. તમે કેમ છો?
મજામાં. બીજું શું કરો છો?
કાંઈ નઈ કોચિંગથી આવીને જમીને બેઠો. તમે?
હું પણ બેઠી છે. કયા કોચિંગમાં જાઉં છો?
હું બેંકિંગના કોચિંગમાં જાઉં છું.
ઓ એમાં શું શું આવે છે?
હેમાં મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ જી કે, બેન્કિંગ અવેરનેસ વિશે અમને ભણાવવામાં આવે છે.
મેથ એટલે એવું ને આપડે- પહેલા થી ને દસમા ધોરણધી જે ભણીએે તે બધું આવતું હશે ને?
હા આપણેે જે નાના હતા ત્યારે જે ભણી ગયા તેને જ- શોર્ટમાં કેવી રીતે કરવું ને એવું બધા ટ્રિક આવે છે.
બરાબર. અને રીઝનિંગમાં તો ક્વિઝ જેવું રમવાનું એવું કઈ આવતું છે.
હા એમાં આપ આપડ પોતાના મગજની તર્ક બુદ્ધિ થી આપણે એનો ઉકેલ લાવી શકીએ. હ
તમને રસ આવે છે?
હા આવે જે વસ્તુ આપણને ફ્યુચરમાં કરવી હોય એનામાં થોડો રસ ત રાખવો પડે ને.
ઇમ્પોર્ટન્સ આપવી પડે મહત્વ.
હા.
બીજા કયા કયા સબ્જેક્ટ હોય છે?
બીજા ઇંગ્લિશ હોય, જીકે, પેંગીન્ગ અવેરનેસ.
બેન્કિંગ અવેરનેસ. એમાં શું આવતું છે?
બેંકિંગ અવેરનેસમાં હમ્મ. બઈ-બેંક ક્યારે સ્ટાર્ટ થઈ હતી. કંઈ બેંક, બેન્કિંગનું મૂળભૂત ક્યારે સ્ટાર્ટ થયું હતું? એ બધા વિશે જાણકારી,
બરાબર. બીજું કઈ ખાસ નથી આવતું?
બેન્કિંગ વિશે યોજનાઓ એ બધા વિષ હોય છે.
બરાબર. જી કેમાં કેવું આવે છે એમાં?
જીકેમા આપડા દેશમાં નું જનરલ નોલેજ આવે છે મતલબ. આપડ અહિયાં કોણ પ્રધાનમંત્રી હોય? છી બજેટ ક્યારે પડે? વગેરે જેવા આપડા ઈન્ડિયા ને લગતા જનરલ નોલેજ કે પછી દુનિયાને લગતા જનર- જનરલ નોલેજ વિશે આપણને પૂછે છે.
બરાબર તમારું જનરલ નોલેજ કેવું છે?
ઠીક કહી શકે.
મારે તો બહુ નબળું છે.
હા તમે રુચિની સાથે કરજો તો હવે તમારું પણ- જી કે ખૂબ સારું થઈ જશે.
બરાબર બીજું અત્યારે તમે બીકોમ કમ્પ્લીટ કર્યું ને?
હા મારું અત્યારે જ બીકોમ કમ્પ્લીટ થયું તમારું.
માારું પણ અત્યારે જ થયું કેવી ગયલી તમારી એક્ઝામ?
ઓ મારી એક્ઝામ ખૂબ જ સારી ગઈ અને રિઝલ્ટ પણ ખૂબ સારો આવ્યો.
મારી એક્ઝામ પણ બહુ સારી ગયેલી રિઝલ્ટ પણ બહુ સરસ આવ્યું.
બરાબર તમે શું કરવાના છો આગળ
હજી હું વિચારતી છે એમ એમ તો બહુ બધા ઓપ્શન છે અને જેમ કે ડ્રોઈંગમાં રસ છે બીજું એમ ક્રિએટિવિટીમાં બહુ રસ છે આવી નાની મોટી આમ વસ્તુમાં વધારે રસ છે જે એમ કરી શકાય. પણ હજી એ મેં વિચારતી છે.
બરોબર તો તમે ડ્રોઈંગમાં આગળ જઈ શકો છો.
મારો વિચાર બી એવો જ છે કઈ.
સરસ.
બીજું બધું કેવું ચાલે છે?
હા સારું ચાલે છે.
હમ. તમે મારાથી કોઈ સવાલ પ્રશ્ન પૂછવું હોય તો સ્ટડી રિલેટેડ
તમને ડ્રોઈંગ પ્રત્યે આટલો લગાવ કેમ છે?
લગાવ એટલે છે એના પછી બહુ લાંબી સ્ટોરી છે એટલે
હા તમે સ્ટોરી કહી શકો છો શોર્ટમાં.
એક્ચ્યુલી જયારે હું નાની હતી ત્યારે મને ડ્રોઈંગ એટલું કઈ ખાસ આવડતું નહી હતું ત્યારે મેં બધાની હેલ્પ લેતી મારા મોટા ભાઈ બેન એ બધાની હેલ્પ લેતી મને થોડું કરી આપ કરી આપો એમ કરીને
બરોબર
તો પછી અ એક દિવસ એમ નોર્મલી હું ડ્રોઈંગ કરતી હતી મારી મમ્મી સુતી હતી એમજ મે મમ્મી ને કીધું કે મારે આ ડ્રોઈંગ કરાવવું છે કા તો કરી આપ કા તો ભાઈ પર કરાયએ આપ એમ તેમણે કીધું તું જાતે કરી લે હું ટ્રાય કરી થયું તો પછી હું વો રેડી ને બધું એમ પછી બહુ મગજ પર લીધું પછી હું જાતે કરવા ગઈ અને ત્યાંથી મને લિટરલી ડ્રોઈંગમાં વધારે રસ છે ત્યારથી મે હું બહુ જ સરસ ડ્રોઈંગ કરું છું અને તે દિવસની ડ્રોઈંગ પણ મેં બહું એમ બહુ જ વધારે અટ્રેકટીવ બનાવેલી તે ડ્રોઈંગ હતું કેળા નો એમ ઝાડ જેવો હતો તે મેં ડ્રો કરેલું ફસ્ટ.
ખૂબ સરસ.
તમને ડ્રોઈંગમાં રસ
તમારો પ્રિય તહેવાર કયો છે?
મારો નોર્મલી તો એમ કોઈ પ્રિય તહેવાર નથી પણ મને છઠ પૂજા વધારે ગમે છે જે અમારા બિહારમાં માનાવામાં આવે છે.
છઠ પૂજામાં શું હોય?
છઠ પૂજામાં એટલે ફાસ્ટ કરનારી વ્યક્તિ હૈ કોઈ ભી હોઈ શકે અ પુરુષ મહિલા કે કોઈ કવારી છોકરી બી હોઈ શકે જે કરી શકતી છે આ ફાસ્ટ આમાં એવું હોય છે કે આપડે છે ને ત્રણ થી ચાર દિવસનું હોય છે બધું ફર્સ્ટ ડે તો બધું એમ પૂજાની સામગ્રી તૈયાર કરવામાં આવે છે સેકન્ડ ડે એ જે ફાસ્ટ કરનારી સ્ત્રી છે કે પુરુષ છે. એ બધી પૂજાને કરીને એક દિવસ નું ફાસ્ટ રાખે છે અને રાત્રે કઈ ખાઈ લે છે. આવું કે.
બરોબર.
અને પછી તે અ નેક્સ્ટ ડે તે સવારે પાછું, વેહેલા ઉઠીને પ્રસાદી બનાવે છે, જેને ઠેકુવા કહેવામાં આવે છે, તમે ઠેકુવા ખાધું છે, ક્યારે?
હ, મારો એક બિહારી ફ્રેન્ડ છે, તે મને આપ્યો હત
બરાબર.
કોને પૂજીને, છઠ પૂજા, કરવામાં આવે?
એમાં કોઈ ખાસ એમાં બે, ત્રણ સ્ટોરી છે, બહુ લાંબી માન્યતા બી છે, બહુ બધી એટલે કઈ એમ ચોક્કસ નથી પણ મેન એ છે, કે જ્યારે આપણા, સીતા માતા ને અ રામજી વનવાસ કલા હતા.
બરોબર
હમ. ત્યારના સમયે અ જયારે, એ લોકો ગંગા નદી થી, પાસ થયેલા એટલે તથી ગુજરેલા, ત્યારે અ જે સીતા માતા હતા, તેમને એમ પ્રણ લીધેલું કે એમ, માનેલું કે એ લટતી વખતે જયારે ચૌદ વર્ષ, તો મનાસ પૂરું કરી લેશે ત્યારે આવતી વખતે તે જય્યારે અયોધ્યામાં આવી જશે, ત્યારે એમ ગંગા માતા ની પૂજા કરશે ત્યારથી છઠ, બનાવવામાં આવે છે, અને તેના પાછળ બીજી સ્ટોરી એ છે. કે એક તેમમના રાજા, હતા મરા નામ ચ સદ નથી એમના પુત્રની થેલા, તો પછી એમને આ જે માતા હતા, એમ નદી, દેવી હતા તેમણે એમ કીધેલું તમારી, તમારી પૂજા કરશો તમને સંતાન નશો મળશે એટલે પણ. ની સ્ત્રીઓ, પુરુષો એમનો વંશ વધારવા માટે કે કોઈને છોકરા ન થતા, હોય એ માટે બીણ કરે છે.
અચ્છા સારું કેહેવાય, આ પૂજા કરવામાં આવે છે.
હમ, પછી જે ઠેકોનો પ્રસાદ તે બનાવવામાં આવે છે, અને એની સાંજે ત્રણ વાગે, ચાર વાગે બાજુ એમ ઘાટ ઘાટ એટલે હવે એમ નદી પાસે જવામાં, આવે છે. અને ત્યાં જઈને, એમ પૂજા કરવામાં આવે છે. ત્યાં છેને, તે ચાર થી પાંચ ઈંટો હોય છે, એના ઉપર. એમ પેઇન્ટ કરેલું હોય છે, બહુ સરસ એમ કલા કરેલી હોય છે, એના ઉપર
ખુબ સરસ
પછી એના ઉપર તે બધા એમ બધું એમ પ્રસાદ ચઢાવે છે, જેની માનતા હોય સાડી એ બધું ચઢાવે છે. અને એવી રીતે સરસ રીતે પૂજા કરવામાં આવે છે, અને પાછું નેક્સ્ટ ડે સવારે જવામાં આવે છે. ત્રણ થી, ચાર વાગ્યા ત્યાં જઈને, પાછી પૂ પૂજા કરવામાં આવે આવે છેને, બધું થાય છે, પછી જયારે સૂર્યોદય થાય ત્યારે સૂર્યોદયને જોઈને તે જે વ્રત કરનારી હો છે, તે પોતાના બસ પૂણ એમ સ ફલ કરે કે એમ ઉપવાસ તોડી મૂકે છે, પાણી પીને કે પ્રસાદ ખાઈને
બરોબર, મતલબ છઠ પૂજા, પહેલા દિવસે સાંજે થાય, અને બીજા દિવસે સવારે સૂર્યોદય વાય
અને એજ, પેલો ફેસ્ટિવલ જેમાં ડૂબતા સૂરજ અને ઉગતા સૂરજ બંનેની એક જ હાથે, પૂજા કરવામાં આવે છે.
બરોબર છે.
તમને મજા આયવી
હા ખુબ જ
હહ તમારા કલ્ચર વિશે કઈ જણાવતા માર એમ કઈ ફેવરેટ ફેસ્ટિવલ જે બહુ જ ખાસ હોય સ્પેશિયલ હોય કઈ વાર્તા એ પાછળ
મારું ફેવરિટ ફેસ્ટિવલ તો ગરબા છે નવરાત્રીમાં અંબેમાં પૂજીવા માટે પૂજીને ગરબા કરવામાં આવે છે
ચોક્કસ
નવરાત્રી ટોટલ નવ નાઈટ મતલબ નાઈન નાઈટ ની હોય છે
નવરાત્રીની હોય છે બરાબર
નવ દિવસ નવરાત્રે શ્રી અંબેમાની પૂજા કરવામાં આવે છે અને તેમને વચ્ચે રાખીને એને ગ્રાઉન્ડમાં ગરબા રમવામાં આવે છે આ એક ખૂબ જ ગુજરાતી આપણે ફેસ્ટિવલ કહી શકીએ છીએ
બરાબર
તમે પણ ગરબા કર્યા હશો
મને તો રસ નથી પણ સરસ હોય સારું એમ
ઠીક છે આપણે હવે પછી વાત કરીશું
ઠીક છે બાય